કેમ છો?
બસ મજા, તમે કેમ છો?
એકદમ મજામાં, મારો અવાજ બરાબર સંભળાય છે?
હા હા સંભળાય છે.
હા બોલો શું ખબર બીજી?
બસ કઈ નહી આ રજા પડડી છે એટલે હવે હવે બે ત્રણ દિવસમાં રજા પડવાની એટલે હવે આ ફરવા જવાનું પ્લાનિંગ કરતા છે હવે, આ આપડે ગુજરાતની અંદર વિચારીએીએ કે આબુ અંબાજી એ બાજુ ફરી આવીએ. એટલે આ એ હમ્મ.
બરાબર છે સાચી વાત છે તમારી અ વલ ગુજરાતમાં ખુબ સરસ ફરવા જેવા સ્થળો છે, અને પ્રવાસ તો જવું જ જોઈએ. પ્રવાસ તો આપણને છે ને પાછું કામ કરવાના યોગ્ બનાવે છે, આપણે આખું વરસ કા તો આપણે છ મહિના કામ કરીને થાકી જઈએ છે અને અત્યારે તો કેવું છે કે એકદમ આપણને છે ને માનસિક થાક લાગે એટલું આપણને કામ હોય છે અને શારીરિક થાક પણ લાગે. એટલે આપણેે છે ને નાના મોટા પ્રવાસ કરવા જોઈએ, એટલે આપણેે શનિ રવિ હોય ત્યારે જરાક કશે દમણ જઈ આવ્યા, એવી રીતે કોઈ રિસોર્ટમાં જઈ આવ્યા એ બધું આપણેે જરાક કરવું તું જ રહેેવું પડે એટલે આ આપણા શરીરને પણ થોડો આરામ મળે અને આપણા મગજને પણ થોડો આરામ મળે, એટલે એ વસ્તુ તો આપણે કરવાની જ જરૂરી છે, એમ કરીને શું કેવું છે તમારું આ વિષય
હા હા એ તો છે જ એટલે તો હમણાં વેકેશન પડે છે, એટલે થોડા ફરી આવએ તો આપણને બધાની થોડી શાંતિ જરાક રહી અને આપણને છોકરાઓને પણ ગમે ને આપણને પણ થોડું ફરવાનું ગમે અને આપણા ગુજરાતમાં તો એટલા બધા ફરવાલાયક. સ્થળ વાત ન પૂછો લોકો બહારની બધી કન્ટ્રીમાં ફરવા જાય એના કરતા આપડ ગુજરાતમાં એટલું આપડે પૈસા ખર્ચીને જઈએ, તો ફરવાની પણ મજા આવે અને એટલા બધા સ્થળ પણ આપણને જોવા મળે, જયારે આપણે બહાર આવી રીતના ફરવા જઈએ તો. પૈસા પણ એટલા બધા થઈ જાય ને કરતા આપણને એટલું આપણે ગુજરાતમાં કેટલા બધા જગ્યાએ ફરી આવીએ, એટલે અમે પણ એવું જ વિચારીએ આપણેે આ કચ્છ જઈ આવીએ અને આ નજીકમાં આબુ અંબાજી ને એ બાજુ જઈ આવીએ. એટલે આબુ અંબાજીમાં મંદિર ના દર્શન બી થઈ જાય અને આ ઉપર આ એકદમ ઊંચાઈ વાળા આપડે ઊંચાઈ પર ચઢીને થોડું આપ માઉન્ટ આબુ જઈએ, એટલે ઉપર રોપ વે થી ઉપર જવાની પણ મજા આવે ઊંચાઈ વાળું સ્થળ થોડી ઠંડક. પણ લાગે અને જરાક આપણને ત્યાં મન પણ હળવું થાય એટલે આ રીતે અમે પ્લાન કરીએ છીએ. અ શું કેવું તમે પણ કશે જવાના હશો ને?
હા હા બિલકુલ સાચી વાત છે તમારી અમે પણ જવાના છે જેમ કે અત્યારે હવે ઉનાળાનું અ વેકેશન પડી ગયું છે, ઉનાળાની રજાઓ થઈ ગઈ છે એટલે અમારો પણ વિચાર એવો જ છે કે અમે પણ કશે જઈએ પણ એમાં એવું છે ને કે. જાણે ઉનાળો નો તાપ એટલો બધો છે ને તો કઈ જગ્યાએ જઈએ વિચાર કરીયએ છે, એટલે ગુજરાતમાં બી આપણે ફરવાલાયક બહુ બધા સ્થળ છે જેમ કે સોમનાથ નું મંદિર છે એ કેટલું સરસ છે, અ પછી આપણે અ અમદાવાદ છે. અમદાવાદમાં પણ કેટલી બધી જગ્યાઓ છે જેમ કે સેટેલાઈટ સિટી છે, સ્માર્ટ સિટી છે, એવી રીતે બધી બહુ જગ્યાઓ છે અને આપણે સૌરાષ્ટ્ર સાઈડ પણ બહુ સરસ બધી જગ્યાઓ છે જેમ કે તમે અત્યારે વાત કરી એમ. કચ્છ તો કચ્છમાં બી બહુ જ ફરવા લાયક સારા સ્થળો છે, પછી જુનાગઢની આપડે વાત કરીએ તો ગીર છે, આબુ અંબાજી છે. એ બધા બહુ સરસ સ્થળો છે અને આપડા વલસાડ વાપીમાં પણ ફરવાલાાયક બહુ બધા સ્થળો છે. જેમ કે કે સુરતમાં આપણે ડુમસ દરિયે જઈ શકીએ છે, અને અત્યારે તો છે ને હાલમાં બધી જગ્યાએ છે ને વોટર પાર્ક અને અ બહુ બધા અ પ્રાણી સંગ્રહાલય ને બધું બનાવું છે. એટલે છોકરાઓને પણ જાણે મજા આવે પછી રાની કી વાવ, એ પણ બહુ સરસ જગ્યા છે એટલે ફરવાલાયક તો એટલા બધા સરસ સ્થળ છે ને હવે તમને વાત કરું તો અમે છે ને ગયા વખતે ગીર ગયેલા હતા. તો ગીરમાં એવું છે કે તમને છે ને એમ સામાન્ય ગીર ના જંગલોમાં એમ કેહેવાય છે કે એ પ્રખ્યાત છે સિંહ માટે, તો એટલું સરસ છે ત્યાં કે તમારે સફારી કરવાની આવે છે અને તમ જે પેલો ભાઈ જે હોય તમારો ગાઈડ એ તમને એવી જગ્યાએ લઈ જાય જ્યાં તમને ચોક્કસપણે સી દેખાય, તો અમે લોકો ગયેલા હતા તો વહેલી સવારે અમને લઈ ગયો હતો અને એમણે અમને કીધું હતું કે. તમે બિલકુલ અવાજ નહી કરતા હું એક જગ્યા એ રોકીશ અને એમણે એ જગ્યા એ રોક્યું, તો આખું સિંહ નું પરિવાર હતું અને લગભગ સાત થી આઠ સિંહ અમને જોવા મળેલા હતા અમે લોકો બી ખુશ થઈ ગયા છોકરાઓ બી બહુ ખુશ. થઈ ગયા કારણ કે અ સિંહને જોયો પોતાની સામે આપણે સરકસ માં ને એ જોઈએ અને પોતાની સામે કેદ નહીં હોય અને રાજા જેવો ફરતો સિંહ જો. એની કઈ અલગ જ વાત છે એ વસ્તુ જ આખી અલગ છે, અને એટલું સુંદર દ્રશ્ય હોય છે એટલે બધાને એટલું ગયમું ને એટલું સરસ પછી અમદાવાદ ગયેલા હતા ત રાની કી વાવી એટલું ફાાઈન છે. કે એમાં જાણે તમે એટલા બધા દાદર છે અને દાદર પર જાત જાતના તમે ફોટા પડાવી શકો અને એટલું સરસ છે ત્યાં તો અમે તો દાદર ગયણા પછી અમે તો એટલા થાકી ગયા અને અમે લોકો વલસાડમાં રહીએ છ છે એટલે એમાં તો એવું ને કે અમારા નજીક છે ને તિથલનોો દરિયો છે એ તિથલનોો દરિયો ખુબ જ એકદમ પ્રખ્યાત છે એટલે ત્યાં લોકો ક્યાં ક્યાંથી આવે છે તો દર રવિવારે એટલી બધી ભીડ હોય છે અને અત્યારે તો એમણે છે ને નવું બધું શોધ કરી છે અને ડેવલપ કર્યું છે એમાં એવું છે કે એમણે લાઈટ મૂકી દીધી એક ભાઈ છે ત્યાં ગાવા આવે છે અમે શાંતિથી બેસીએ છીએ ત્યાં જમવાનું લઇ જઈને મસ્ત ઠંડ હવા આવતી હોય દરિયો અને એટલું તમને ગમે એટલે બહુ ફાઈન વાતાવરણ લાગે અને અમારા નજીક જ એમ જોવા જાય તો દીવા દાંડી પણ છે પછી આપણે આ દમણ એ પણ અમને નજીક છે દાદરા નગર હવેલી એ પણ નજીક છે ત્યાંના દરિયો પણ બહુ જ ફાઈન છે ત્યાં બધી અવનવી હોટલો પણ બહુ સરસ છે અને એટલું સરસ તમને ત્યાં બધું વાનગીને એવું બધું મળે કે જેના કારણે તમને ગમે એમ તો એવી બધી જગ્યાઓ પણ બહ ખુબ જ સુંદર છે બીજું ગુજરાતમાં છે ને જાત જાતના મંદિરો પણ છે તમે સાંભળ્યું હશે કોઈ મંદિરો વિશે સાંભળ્યું હશે ને તમે.
હા હા મેં પણ સાંભળ્યું છે આપડા અહં જોઈએ તો અહિયાં આપડે હનુમાનજી નું મંદિર છે વેકરયાત્રા પણ એટલું મસ્ત નજીક જ દીવાદાંડી છે અને બીચ જેવો દરિયો દેખાયા કરે અને આજુબાજુ છોકરાઓને રમવાની પણ મજા આવે અને એમાં એવું બી છે કે વચ્ચે બોટ આ બોટમાં આપણે બેસીને જઈએ એટલે એ લોકો મંદિર પાસે ઉતારે છે એટલે એ બોટમાં બેસીને જવાની પણ બહુ મજા આવે છે અને આપડા નજીકના બધા અલગ અલગ જગ્યાએ જોઈએ તો અલગ અલગ બધી જગ્યા એ મંદિરો હોય જ છે આપણને અમે પણ વચ્ચે અમદાવાદ ગયા હતા તો અમદાવાદ થી નજીક આ બધું અ નજીક જે મંદિર હતું ત્યાં ગયા હતા તો અમદાવાદ થી નજીક આપણને આ શું કેહેવાય આપડે જઈએ ઓળ ભરોડા અનેને એ બાજુ જઈએ તો ને અમદાવાદ પછી આબુ અંબાજી એ બધું નજીક પડે છે એટલે અમે એ બધું કરીને આવ્યા હતા અને પછી આ સારંગપુર ગયા હતા તો સારંગપુર માં પણ આ હનુમાનજી નું મંદિર છે ત્યાં એટલી મજા આવે અને આપણને રવાનું પણ બહુ ગમે ત્યાં શાંત વાતાવરણ હોય છે એટલે આ રીતે અમદાવાદમાં પણ એટલી બધી ફરવાલાયક સ્થળ છે આ કાકરિયા જોઈ તો ત્યાં ટોય ટ્રેન છે તો છોકરાઓને પણ મજા આવે અને હવે તો ઉનાળો તો એ લોકો એ બધી જે જગ્યાએ નાની નાની જે જગ્યાએ એ લોકોએ નાના નાના ફાઉન્ટેન બનાવી દીધા એટલે છોકરાઓને બી આમ પાણી પડે એટલે રમવાની મજા આવે એ રીતે ત્યાં મસ્ત વાતાવરણ થઈ ગું અને ત્યાં નજીકમાં એટલા બધા ફરવાલાયક સ્થળ છે સાયન્સ સિટી છે પછી ગાંધીનગરમાં પછી આ કાકરિયા છે પછી બીજા બધા આ બધા જોવા લાયક બધા મ્યુઝિયમ ને એવું બધું છે એટલે બહુ બધું ફરવા લાયક સ્થળ છે એટલે અમે ત્યાં મ્યુઝિયમમાં જોવા ગયેલા હતા પધી સાયન્સ સિટીમાં ફરવા ગયેલા હતા તો ત્યાં રોબોટિક્સ વાળું ને એવું બધું બું અલગ અલગ બધું જોવા મળ્યું તો એટલું ગમ્યું આપણને આવા બધા મોટા મોટા મેટ્રો સિટી હશે ને ત્યાં એટલું બધું આવું બધું જોવા મળે એટલે મજા આવે. પછી હમણાં હમ.
બિલકુલ સાચી વાત છે તમારી અમે પણ છે ને તમે જેમ કીધું તેમ અ સારંગપુર નું મંદિર ખુબ જ સરસ છે એવી જ રીતે છે ને અમે એ લોકો સોમનાથ ગયેલા હતા સોમનાથ મહાદેવનું એટલું સરસ મંદિર છે ને કે ન પૂછો વાત એટલું ફાઇન મોટું સફેદ માર્બલનુંું મંદિર છે અને એકદમ ખુબ મોટું અને ઊંચું મંદિર છે અને એની પાછળ છે ને તે દરિયો છે હવે એ દરિયો એટલું સરસ ઠંડક આપે તમને અને એટલું મ કર તમને બહુ ફાઈન છે પછી છે ને અમે છે ને તે જામનગર જયા જ કરીએ છે તો જામનગરમાં પાસે છે ને તે દ્વારકા છે બેટ દ્વારકા અને દ્વારકા ત્યાં પણ તમે છે ને કૃષ્ણનું મંદિર છે તો એ તમે જઈ શકો છો અને એટલું ફાાઈન છે તમારે આ રીતે હોડીમાં બેસીને જવાનું આવે છે અને પછી એ તમને લઈ જાય અને તમને બીજા છેડે ઉતારે અને ત્યાં તમારાથી પછી દ્વારકા ના મંદિરે જવાય એટલે એ પણ બહુ જ સરસ છે. પૂનમમાં તો ત્યાં બહુ જ લાંબી લાઈન લાગે છે અને એજ રીતે છે ને પાવાગઢમાં પણ એક મંદિર છે તો તમારે ત્યાં છે ને રોપવે છે તો એ રોપવેમાં તમે બેસી તો છોકરાઓને બી ગમે અને તમે એ મંદિર ને પણ જઈ શકો છો જોવા એ ડુંગર પર છે એ મંદિર એટલે એ બહુ ફરવાલાયક સરસ સ્થળ છે ચલો તમારી સાથે વાત કરીને ખુબ ગમ્યું હવે આપડે કોઈ બીજા વિષય પર આજ રીતે વાત કરશું ચાલ આવજો.
હ જો.